હું હાલે ભાઈ.
બધું હાલે એવું હો વાસ્તવમાં જેમ છે મારો ભાઈ
હાલે ને. હા શું કે કોલેજ કોલેજ
ઓલે જમાણ થી જાતો નઈ હું એલા ચંદ્રકાડ મને યાદ કરે કે નઈ
હ સાહેબ તો બોલ યાર એ તો યાર આપડો કલેજો હે યાર એ તો આપડો કલેજો હે.
હા ભાઈ યાર ઓકે તો ખરી સાહેબ યાદ કરે કે નય
હા કરતા હોય ને
આ રચના મેડમ
મેં તમને અત્યારે નામ નહિ આવડતું હોય.
ઓલું જ એમ.
સર હવે તને તારું કેવાનું બંધ કરી દીધું હોય કે હવે એને નો ભણવું હોય કે હું હું ખોટે ખોટું કઉ.
તો કાલે જશવંત ભણવા આવી છે બીજું હું થયું.
કાલ તો આવું જ જો હે તારે તો ગમે એઈ કર હ કાલ. વેલો ન ઉઠતો નવ વાગે કે દસ વાગે ઉઠતો નીકળી જજે કાલ કદાચ તો નવ વાગે જ મૂવી જોવાનું છે.
એ અ
અ ગાલી નહી હા.
અ આપડે ચંદ્રકાસ નો લેક્ચર કઈ આવશે.
ચંદ્રકાન સર નો લેક્ચર પેલો જ હોય આઠ વાગે. હા પછી બીજો ઈ લઈ
બીજું ઈ
હમ્મ ન હોય તોય હો.
હા.
હમ્મ. એક હવે તમારે ક્યાંય છે. મુવી કાલ મેડમ નવ વાગ્યા નુ કેતા હવે કહી નક્કી કરે.
બરોબર
હમ્મ કાંતિ કાલ્યો કીધુએ કે શનિવારે ગમે એ કરોય તો ફૂગી જ જાજો આપડ ભૂગી જવાનું હોય ને ભાઈ કાર્ડ ન હોય. જલ્દી રાખે તે બાકી મુવી જોવાનું થાય હા
માર અલાર્મ વધારે નો વગડે ને તો દરવાજો છે ને ભાંગ નાખ જે બરોબર
દરવાજે ભાગવાની વાત નથી હું છેને થોડી વાર ખખડાવી અને એક બે ફોન કરી રિંગટોન ઓછી નો રાખતો મારો ભાઈ ફૂલ જ રાખજે.
અરે ફોન કરવાના ચાલુ જ રાખજે એટલે હું આરામથી ઉઠી જઈ બાકી તો હે નીંદર હાડી કઈ ખબર નથી. તે મકા અયા કેટલા કોમામાં વયો હું છે.
મને ઓલી મોનિકા ઉઠાળે એલા.
અયા તો અલાર્મ ઓગળી નો બંધ થઈ જાય છે. અમાં હવે ઓલા હે ટમેટા.
હમ્મ.
આય એવું આ
ખાવા હમણાં જાય જશે એ પાછા. હાલ એક તો રેક એક પુરો ન જ થતો એ એક રાતલો બાર એલા એને રખડવાનો ધંધો જ ઈ નો છે. રખડ બસ નીકળી જાવ
ચાલ હરીયો હું કરે ક્યાં તૈયારી કરે. હા એ હમણાં દેખવા કેને ના
બૂમ પાડી દે ભાઈ ઓ હો. તું મારો ભાઈ કંડક ટર ની તૈયારી કર ન ભેરું થાય તો છેલ્લા અફસોસ નહી રહી એમ કેવા થયા કે મેં તો મહેનત કરી હતી.
એના કરતા પહેલાથી જ એમ કેવા જાય તો મહેનત જ નથી કરી.
હા એ વાત એ હાચી.
મહેનત જ નથી કરી બાકી તમે યાર મહેનત કરેને તમે ન આવો તો તમારે શું કેવાય તમારી જિંદગીમાં ભીડ પડી યાર
હ હાથી અમે તો મેહેનત જો કરીએ છેને અમારી આ વખતે હવે જે થાય. ભગવાન કરે એ ઠીક
બાપા આખી હોસ્ટેલ ને લાડવા ખવરાવી દે એમ.
આખી હોસ્ટેલ નો પેલો પગાર આખી હોસ્ટેલ ને દઈ દઉ
એવું ને
હવે તારે શું કેવું બોલ ને પેલો પગાર અડધો હોસ્ટેલને દઈ દઉ અડધો મારા ગામમાં એમ આપવા ઈ ન દોડ તો તમારી રીત આવુંય ખવડાવશે બિરિયાની બનાવ એ
આ તો વાંધો ને મારો હો ત્રણ ટાઈમ નુ ખાવાનું ખવરાવી દે એમ
ત્રણ ટાઈમ હું બે દિ હુદી હાલો મારા તરફથી ત્રણ ત્રણ ટાઈમ નુ જે ખાવું હોય એ બિરિયાની ભજીયા પાઉભાજી બર્ગર પીઝા
આ હા.
જે પણ ખાવું હોય એ.
પેલા મારા ભાઈ તું હું તને કહું તૈયારી કરજે ને મારો ભાઈ
તૈયારી તો જો ચાલુ જ છે ને. પછી એ આપણા હાથમાં તો આપણે મહેનત કરી લઈ આપણે ફરી આવીએ. એક્ઝામ
હમ હ
ત ઓોલો ગિરનાર નું શું છે પગ બી દુખે કે મટી ગયા
અરે એઈ તો દુઃખે એ હેિકાણ વા
વાંધો નથી એટલે હાલી તો ફક્તે ને
તારી જેમ નથી ખાવું.
એટલે હું કામ કાઉ હું મરી ગયો હતો હું
તો એલા તે જોયું નતું હું આને સીડી પકડીને હાલતો તો નીચે ઉતર
એઈ તો હા પેલી વાર હા હું આમે
ખુદ ત્યાંથી લઈને તને લીધી છે ખાવાનું
એમ મને યાદ નથી હો કઈ.
હવે મને યાદ છે ને હું ખુદ નથી થારી થઈ ગઈ તી કાઠિયા થાળી કાઠિયા ઈ દીધી તી.
હમ ભણવાય નઈ જોયું ને બે તનેજ
ભણવાઈ નતો ગયો લગભગ તું એક દી ભણવા નતો ગયો બાકી તો જાતો તો કરીરી લંગડો લંગડો પણ એક દિન થ ગયા
હમ
પછી ઓલો કઈ ઓલો રાજ ન છેીડ્યો એકલો નતો વાંધો
રાજલા ને પેલા કઈ વાંધો જ ન હોય રાજલાને મનમય ન હોય એમમો દસે તને ક તો શું રખડું
આવો ને ભાઈ આવો ને
બાકી ગીત ના દાંતતાર ચડી એટલે એમાં કઈ વાંધો હોય જ નહી દાંતતર મારરો ભાઈ તું કે તો હમણાં કાઈ જાય એવું
એવું હે
હમ ક અમે કયો શનિવાર છે હાલો તાલ તો હશ નલો રવિવારે હું છે
તો બીજું તો શું કરીએ
કારયાવ જીગ
સિગ્ને ભાઈ તમે તો યાર હોટસ્પોટ યાર બંધ કરી દ યાર ઘડીક ઘડીક માં
એ તમારે પણ પછી હાકી જ લેવું તો પછી એમાં શું કરે જિગ્નેશભાઈ
હ
તમારે તમારે ઢીલું મૂકવું જ ન વાસે કેટલું
અરે બે દી થી વચવાણું જ નઈ જો હમણા ખાઈ
હ જો અડધો લેકચર જોય હવે અડધો ખાય હા હ ચાર મિનિટમાં જાય દહ મિનિટ માન માનો છોકરી હો કે ી કરે બટ છોપરી તને હોગ
પણ કોણ
એી બ જવારી તો કઈ જણ કોલેજ જ
હે
ટાઈમિ લે કોલેજ જ તો એ ઓ કામ નામ હા
અરે કોલે કોલે જ ન
હા તો બીજા ક નું કઉું
અ પણ કોલેજ ગયયોર નહ તો
જ્યો તો એલાણાીક ર
મારા એમાં જ્યાં અવાજ ઓતો આવેલો ક્યાક કપાઈ ન જાય તો સારું હા
પણ એલા તો કોલેજ નથી હો ગોતતો એઈ છોકરી
તારો અવાજાર થોડક ધીરો ધીરો આવે
અરે હોલી હોલી સુકરી એલા
કો નામ તો હોય ને
જ્યોતિ જ્યોતિ એલા
હું ના
જ્યોતિષ જ્યોતિષ
હું ખરેખર કોઈને ઓળખતો જ નથીહ પેલા તો
હ ફોન કરવા એટલે નટક હું હતી એટ અ કોણ
નાટ હું કોઈને ઓળખતો જ નથી પેલાતો
સુંદર બાજ આપડા ક્લાસ ની નહોતી થ કે બીજા ક્લાસ ની હ આપણા ક્લાસ માં હે ધારે ચાર જોતી દીદી
એમની કેવાનું ભાઈ મગરા એમ નઈ કેવાનું હવે ક્યાં એટલે અવાજ જ નતો આવતો તો વાત છે માહિતી સાંભરી ને વાત કરું એ તો વાંધો છે ને એટલે તો તને કવું કવાર દતા પેલા
નેટવર્ક પ્રોબ્લેમ હ છે
હા એલામાં એઈ વાંધો નને હાલવા દે કોપાઈ જાય
હા ન મારો મનેને થાવતોું હમ
એટલે હું જે બોલીય તો તારામાં આવે ને અવાજ
હા તું જી બોલી હવે
તો વાંધો નહી બાકી તારો કોલ રેક થ બાકી બા પાસ મો હને વસેલો
હા પાંચમ હજી તો હું તને હેરાન કરી હ
હવે ભાઈ મારો ભાઈ હવે હમણો દેખાતો નહી મારોાઈ કોલ ન
ઠીક
બરોબર ને
બરોબર
હ
હમ તમે કેમ કાલ કોલેજ આવે ને
કોલે જ આવવું પડે એમ છેલા
બાકી આવવાનું મન તો નથી
પેલા બાકી હે ને મારો બાપો કદાચ ફોન બન કરે કે ભાઈ સદ્રગ હું હાલેે બાકી તમારું ચંદ્રકાંત શરીમ કહી દ કે તમારું છોકર દેખાણું જ નહ
આ તો એમ જ કે ભાઈ તું એક દી દેખાણો તો એનો લેક્ચર નહતો ને
ખરા ઈ ના ના તો મત છે તો એક દિન જ દેખલો નહી પછી મારા બાપા મને ફોન કરી કે ક્યાં રાખડે તો મારે શું કેવાનું ગીર ના
તે તું ઘેરે એમ કે કે હું કોલેજ જાઉ
આ ઘરનાર તો ખબર હ છે કોલેજ જાય
ઓહો હો હો તો તો તું બઉ મોટો દગ્ગો કરે ભાઈ
ઘરના તો એ ખબર છે મારે કેટલા ટકા એ ભાઈ મારે એ ઇન્ટરનલમાં હતા પૈસા પૈસા માર બાપા મને કે કેટલા ટકા આવ અમુ પૈી પૈસા આવ મને વાંધો નહી પો પીએલ ન થતો
નાહી એમ નાહી ઉલ ટકા કેટલા આવ્યા ચોથા સેમમાં બસ મારા હા બળો
નાઈ ભાઈ તમારા નથી સાંભરવા તમારારની ઉપર જ હોય
આપડે સેવી વન છે વધારે
હા ભાઈ
હારું હાલો એસ્ટન થાય તો જમી આવી હવે
હા હવે તમારું હવે આ બધે પૂરું થયું હોય તો સમજી આવીએે
હારું હ જમજમને હારું હ રાખું કાલ કોલેજ હા ભાઈ તું કઈ